મજામાં મજામાં તમે કેમ છો
એકદમ મજામાં મજામાં હા તો આજનો આપડો અત્યારે હવે જોરશોર થી ચાલી રહ્યું છે તો અત્યારે ખુબ જ કેવાય કે આગાહી કરી રહ્યું છે કે દરેક વ્યક્તિએ અત્યારે પોતાના માધ્યમ થી દરેક વ્યક્તિ અત્યારે ખુબજ ચાલી રહી તાજેતર માં જયારે કાલે ખૂબ જ આગાહી થઈ ગઈ છે જેમ કે કાલે જ સરકારનું દરેક લોકોના મોબાઈલમાં મે સેજ આવેલો કે ભાઈ ચોવીસ કલાક ની જે પણ ચોવીસ કલાકની જે આગાહી છે તો ખુબ જ આગાહી અત્યારે ચાલે છે એટલે અત્યારે સરકારે જે મેસેજ આપી દીધો છે કે ભાઈ દરેક લોકોએ સાવચેતી પૂર્વ ઘરની અંદર રહેવું અને રાતે અગિયાર વાગે પછી બહાર ના જવું ને સવારે ચાર થી પાંચ થી છ વાગ્યા સુધી ઘરે રહેવું સલામત છે પરંતુ આજે કઈક વાતાવરણ ખુબ જ પલટો લીધો છે કે ભાઈ અત્યારે વરસાદની સિઝન ના માધ્યમ ના કારણે ખુબ જ અત્યારે વરસાદ પડી રહ્યો છે એટલે દરેક લોકો અત્યારે પોતાના કામમાં અટવાયેલા છે અથવા તો કોઈ લોકો અત્યારે બહાર નથી નીકળી શકતા એટલે હવામાન વિભાગે જે પણ આગાહી કરતું હોય છે મારા મત મુજબ તો સાચી પડે છે કેમકે એશી ટકા હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવતી હોય છે ખુબ જ સાચી પડતી હોય છે અને આવનારા સમયમાં એ વિષય ઉપર ખુબ જ સરકાર ધ્યાન આપશે તો સો એ સો ટકા જે આગાહી છે તે સાચી પડવાની શક્યતા રહેશે ક્યારે કંબલાલ કાકા છે, એ પણ આગાહી કરી દેતા હોય છે, એટલે એ પણ એની પણ એ કહી શકાય કે પોતાના મનના વિચારો ના આધારે આગાહી કરતા હોય છે, એટલે સારી વાત છે કે અંબાલાલ કાકા છે, ખુબ જ આગાહી કરે છે એટલે એ પ્રકારે દરેક લોકો છે. અત્યારે ખુબ પોતાના મંતવ્ય પ્રમાણે હવામાન વિભાગ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે, તો એના વિશે શું કેહેશો તમે
હા સાચી વાત છે અત્યારે આગાહી બધી કરે છે હવામાન ખાતું છે, કે અંબાલાલ કાકા છે કે તો એ બધી આગાહી અત્યારે સાચી પડે છે. કારણ કે હવામાન ખાતું એવું વિશ્લેષણ કરી અને સારી રીતે આપણને આગાહી આપે છે, એટલે આપણને અ સમસ્યા થાય નહી પછી બીધા કઈ કોઈને પબ્લિક ને ક પ્રોબ્લેમ થાય નને એટલે હવામાન ખાતું પેલા જ આપણને જાણ કરી દે છે, ટેક્સ મેસેજ દ્વારા આજે તો સ્કૂલ કોલેજ બધ બંધ છે, એટલે શિક્ષકો એ પણ વિદ્યાર્થીઓને મેસેજ કરી દીધા છે, કે તમે ઘરે જ રહો સ્ટે હવાન સ્ટે એવા મેસેજ અત્યારે સ્કૂલ અને કોલેજમાં આવી ગયા છે, અને હવામાન ખાતું પણ આપણને વેલા આવી પરિસ્થિતિઓથી આગાહ કરી રહ્યું છે, અત્યારે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે હવામાન વિભાગ ખુબજ એક્શન મોડમાં છે, એટલે દરેક બાળકો માતા પિતા વાલીઓ તથા વૃદ્ધોને ખુબ જ જાણકારી આપવામાં આવે છે, કે સરકારની જે પણ નોટિફિકેશન આવે તમે મહેરબાની કરીને ચાલુ રાખવા નમ્ર વિનંતી છે, કેમ કે ઘણા લોકો છે, તે સર કારની નોટિફિકેશન જે છે, બંધ રાખતા હોય છે તો દરેક લોકો એ પોતાના અ મોબાઈલ ફોનમાં ઓપન કરી અને સેટિંગ માંથી જે બટન આવે છે, એ ચાલુ કરી દેવાનું છ. છે, જેથી આવી કોઈ પણ મહામારી અથવા તો કોઈ પણ જે આગાહી છે તે સરકાર કરે છે, તો આપણેે સતર્ક રહેેવા નમ્ર વિનંતી થઈ શકે છે. કેમ કે આ વસ્તુ જયારે, આગાહી આ લાગુ થઈ જાય એટલે ખુબ સારું પડે છે અને દરેક લોકો અત્યારે ખુબ જ એક્શન મોડમાં છે, એટલે અત્યારે કહી શકાય કે જે અ વિંડી એપ્લિકેશન છે, તો વિન્ડી એપ્લિકેશનમાં અત્યારે લોકો. ખુબ જ આગળ વધી રહ્યા છે, એટલે એ વસ્તુ ઉપર દરેક વસ્તુ એ કોલ કટ કરવી એટલે ક્યારેક એ પણ પ્રોબ્લેમ થતી હોય છે, કે ઘણા લોકો છે, તે આજુબાજુનું વાતાવરણ ના કારણે ખુબ જ ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય છે, તો એ ઘોંઘાટ ને આપડે યોગ્ય રીતે યોગ્ય રીતે જો કંઈએ તો સારુ તો સારું પડે છે, કેમ કે ઘોંઘાટ જો યોગ્ય રીતે અ સાચવવામાં ન આવે તો હવામાન વિભાગ ક્યારેક વધારે પણ આગાહી કરી દેતું હોય છે, એટલે થોડુંક આપડ આજુબાજુનું જો વાતાવરણ એકદમ શાંત હોય છે. તો ખુબ જ સારી વસ્તુ કેવાય છે, કેમ કે હવામાન વિભાગ ખાતા વાળા છે તે પોતે જે પણ જગ્યાથી આગાહી કરતા હોય છે, તો એક શાંત જગ્યા ઉપર થી આગાહી કર તા હોય છે, ત્યારે જ અ પવન અને વાવાઝોડા જેવા જે સંકેતો છે એને પકડમાં આવતા હોય છે, એટલે દરેક વ્યક તે આ વસ્તુ નું કાળજીપૂર્વક ધ્યાન લેવું જોઈએ દરેક બાળકો એ શાળાએ આજે રજા રાખવી જોઈએ અને શાળાએ ન જવું જોઈએ. એટલે છોકરા ને પણ આજે રજા નો દિવસ કેવાય છે એટલે છોકરા પણ આજે મોજમાં આવી ગયા. એટલે લેશન પણ ના હોય છે એટલે દરેક બાળકો છે, અત્યારે અગાસી ઉપર નાવા માટે તદ્દન અત્યારે આવેલા હોય છે, ગરમી ના કારણે એટલે શું કેહેશો તમે એના વિશ
સાચી વાત છે અત્યારે બાળકો ને આજના દિવસ ની રજા છે તો બાળકો મ મોજ મસ્તી તો કરતા હોય છે પણ એમાં પણ વાલીઓ એ થોડાક નાના બાળકોનું ધ્યાન રાખવું છે કારણ કે આવી પરિસ્થિતિમાં એને પણ બઉ બાર ના કાઢવા જોઈએ કારણ કે બીમાર પડવાની શક્યતા છે કાં તો કઈ બીજી દૂરઘટ ઘટનાઓ ઘટવાની શક્યતા છે અત્યારે સિટી વાળા વિસ્તારમાં ગટર ના ઢાંકણા ને બધું ખુલેલું હોય છે એટલે થોડુંક વાલીઓ ધ્યાન રાખે તો એના બાળક કો પણ સેફ રે નકર કોક દુર્ઘટના ઘટવાની સ્થિતિ ઊભી થઇ શકે છે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભઈ અત્યારે બાળકને ખુબ જ કાળજીપૂર્વક પોતાનું ધ્યાન રાખવું જોઈએ કેમકે અત્યારે જો વરસાદ ના લીધે અ ક્યારેક કોઈ બાળક છે તે નીચાણ વાળા હમાણા ઉકાઈ ડેમ માંથી આપડે પાણી છોડવામાં આવેલું છ છે તો ખાડી વાળા જે વિસ્તારો છે તો એમાં ખુબ જ સખત અને સખત પાણી અત્યારે કહી શકાય કે ખુબ જ ઊંચા લેવલ સુધી છે તે પાણી ભરાયું છે એટલે અત્યારે દરેક લોકો એ પોતાના ઘરે અ સાવચેતી પૂર્વક રહેવું જોઈએ અને જે નીચાણ વાળા વિસ્તારોમાં રહે છે અથવા તો કહી શકાય કે પછાત ગામડાઓ છે અથવા તો પછાત જે વિસ્તારો છે અથવા સિટી છે તો ત્યાં જે લોકો અત્યારે વસે છે તો એમને મહેરબાની કરીને બીજા સુરક્ષિત સ્થળ ઉપર અથવા તો ઉપરવાસ ના જે સ્થળો હોય છે ત્યાં એને જવું જોઈએ જો એ વસ્તુ નહી કરે તો એ તદ્દન છે તે અ પલળી જશે અને પલળવાના કારણે ઘણા બધા લોકોને ઘણી બધી બીમારી પણ થતી હોય છે એટલે એ બીમારીને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ અત્યારે આ દરેક કામ નું અત્યારે ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લેવો પડશે તો શું કેશો અને એના વિશે
સાચી વાત સાચી વાત અત્યારે સરકારને પણ આ અંગે થોડાક પગલા લેવા જોઈએ જે ગરીબ વિસ્તાર છે જે લોકો અત્યારે ઝૂપડામાં એવી પરિસ્થિતિ માં રહી છે તો એના માટે સ્કૂલ કોલેજ ખોલી દેવી જોઈએ તો ત્યાં સેફલી રહી શકે અને બીજા પણ ગવર્મેન્ટ સ્થળો ખોલી દેવા જોઈએ જેના કારણે તે સે એ રહી શકે અને શાંતિથી રહી શકે ખોટી કોઈ દુર્ઘટના ના ઘટે એના કારણે સરકારે એ બધા પગલા લેવા જોઈએ અને પાણી નું પણ જલ્દી થી જલ્દી નિકાસ થાય એવી રીતે કઈક અ પરિસ્થિતિ ઊભી કરવી પડે છે તો થશે નકર તો પાણી વધારે ભરાઈ જ હશે તો ઘણા વિસ્તારો ડૂબી જશે અને ઘણો માલ ની નુકસાન થશે અને માન માન માનહાની પણ થઈ શકે છે તો તમારું શું કેવું છે
હા હા હા એટલે અત્યારે કહી શકાય વાતાવરણ ખુબ જ ગરમ છે એટલે ગરમમાં ગરમ વા વાતાવરણમાં દરેક લોકો એ અત્યારે સાંજે કોઈ ગરમ વસ્તુ ખાવી જોઈએ જેનાથી કોઈ વ્યક્તિ ને બીમારી ના થાય એટલે દરેક વસ્તુ જે છે અત્યારે ખુબ જ સારી કહી શકાય એટલે કે દરેક લોકો એ આ વસ્તુ જો નહી સમજે તો દરેક વ્યક્તિ અત્યારે વરસાદમાં પલળી અને પોતાનું રો પ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યા છે એટલે ખુબ જ કહી શકાય કે સખત અને સખત પ્રયત્ન સાથે વરસાદ ત્યારે વર વરસી રીઓ છે એમાં પણ મેઘરાજા જે તૂટી પડ્યા છે એટલે મેઘરાજા ને આજે એમ જ લાગે છે કે આજે તો આપણે હ ક કહી શકાય કે ખુબ જ વરસાદ લાવવાનો છે પૃથ્વી ઉપર એટલે દરેક લોકો આજે રાજીના રેડ થઈ જવા જોવેએ એટલે ઘણા લોકો બરબાદ થઇ જતા થ અને ઘણા લોકો ખુશી માણતા હોય છે એટલે મેઘરાજાને આપણેે ઘણી બધી પ્રાર્થના કરવી જોઈએ કે મેઘરાજા હવે તમે વિરામ લઈશો કેમ કે હવે સમય આપડો ખુબ જ વધારે લઈ લીધો છે તમે એટલે હવે જો તમે વધારે વર્ષમાં આવશો તો આપડે કહી શકાય કે આપડે જે વરસાદના જે દેવતા છે ઈન્દ્રદેવને તો આપડે ઈન્દ્રદેવને અત્યારે પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ અ તમે જે વરસાદ અત્યારે લાવો છો તો થોડોક ધીમો લાવો ધીમો આવે તો દરેક બાળકો છે તે શાળા એ જઈ શકે પરંતુ બાળકોને તો શું હોય છે કે રજા હોય એટલે અને મનોરંજન થઈ જતું હોય છે તો બાળકોની અપેક્ષા એજ હોય છે કે ઇન્દ્રદેવ છે તે રોજ આવો વરસાદ લાવે અને નાના બાળકો છે તે ખૂબ જ ઘરે રહી અને પછી મજા કરી શકે અને રમતો રમી શકે તો અમારા જમાનામાં પણ એવું હતું કે અમે નાના હતા ત્યારે વરસાદ આ રીતે આવતો હતો તો અમને પણ ખરી ખરી મજા આવતી હતી તો તમે શું કેહેશો એના વિશે
સાચી વાત છે ત્યારે આપડા નાના હતા ત્યારે પણ આપણને આવી જ રીતે બાળકોને અત્યારે જેમ મજા આવે છે રજા મળે છે તો એવી જ રીતે આપડે પણ વરસાદ ની પ્રાર્થના કરતા કે વધારે વરસાદ આવે અને રજા પડી જાય ને આવી ખુશી બધાને મળે એવી પ્રાર્થના જ કરતા બાળકો પણ હવે અત્યારના સમયમાં તો આપણે અ વરસાદની સ્થિતિ વધારે સર્જાય તો ઘણા નુકસાન થાય છે એટલે અ્યારે તો આપડે એના વિશે વિચારવું આપડે વધારે વરસાદ ના આવે એ ઇન્દ્રદેવને આપડણે પ્રાર્થના કરવી જોઈએ તો ઓછો વરસાદ આવેને થોડીક નુકસાની પણ ઓછી થાય કારણ કે વધારે વરસાદના કારણે ઘણા સ્થળોમાં પાણી ભરાવાના કારણે બહુ નુકસાની થતી હોય છે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે આ વિષ ખુબ જ સારો એવો કહી શકાય તો પાછા મળીશું આપડે એક નવી શરૂઆત સાથે નવી શરૂઆત સાથે ચાલો મળીએ ચાલો મળીએ
મળી